હેલો.
હા બોલો.
કેમ છો ભાઈ.
બસ મજામાં તમે.
બસ એકદમ મજામાં શું કર તા હતા.
હ અહિયાં કઈ નઈ નીચે પાર્કિંગમાં બેઠો હતો હમણાં થોડીક વાર પછી હમણાં ઉપર આવી ગયો છું ગામ હતું એટલે.
બરાબર તમે જમી લીધું.
ઓ જમી લધું જમી લીધું.
શું જમ્યા આજે.
આજે એને ખીચી હતું રોટલી હતી પછી એને દહીથી ખરી કરી અને એને થોડુંક ખાટું મીઠું દહી દહી જેવું હતું આઈટમ એ અને તમે તમે.
મેં પણ આજે ખીચડી જ ખાધી છે.
હમ હમ સરસ સરસ ખીચડી હેલ્થ માટે તો બહુ સારી છે. નાના મોટા ને બધાને હમ નાના મોટાને બધાને ખાવી કપે.
હા એ તો છે પણ આજકાલના છોકરાઓ ક્યાં આવું ખાય છે એ તો આજે જંક ફૂડ ઉપર જ નિર્ભર રહે છે આજને મો મો એટલી નાના છોકરાઓને જનરેશન
બરોબર સાચી વાત ક છેું.
એજ આજે જંક ફૂડ કેટલું વધી ગયું છે બિકઝ આપડે વાત કરીએ તો અત્યારે નાના છોકરા હોય છે અને આપણેે ખીચડી નું કહીએ કા તો શાક રોટલી કહીએ નોર્મલી આપે જે બપોરે ખાતા હોઈએ દાળપાત શાક રટલી એ પણ ખાવા એ લોકો તૈયાર નથી બી બકોઝ એને એવું છે કે હવે આપણા હેલ્થ માટે છે જંક ફૂડ જ સારું છે અને એ જ ખાવું જોઈએ બટ ખરેખર એ લોકોના આ ભવિષ્ય માટે બહુ જ કેહેવાય ને અત્યારથી નુકસાન છે એ હેલ્થ માટે બીકોઝ એના પર વધારે ભાર એ ના મા બાપે આપવું ખૂબ જરૂરી છે અત્યારથી
હમ્મ-હમ્મ. હમ બરોબર સાચી વાત કીધી છે, અને પેલાના લોકો જે પણ એજ હોય જેમ કે તમારા દાદા કે મારા દાદા એને હમણાં સુધી ટકીરે હમણાં સુધી જીવતા છે એનું કારણ શું છે કે એ લોકો સાચું ખોરાક ખાધું છે બાજરા, રોટલા, ઘી, ગોળ પછી ઈ બધું ખાધું છે ને એટલે એનો ખોરાક બહ સારો હો એકદમ આપણા કરતા તો બહુ દ ગણું અને સારું હોય. એટલે તો હજ સુધી જીવતા અને હમણાંની પેઢીને શું જંક ફૂડ ફૂડ ઉપર જને નિર્ભર હોય તો હમણાંની પેઢી તો હમણાં એક એક આમ ઘટતું આવ્યું એનું કેવું ને ઉંમર એને આમ ઘટતી આવરીને અને પેલાના ડોવાને પ એ એને બહુ લાંબે ગાળે એનામ જીવી ગયા ને હજી જીવતા જ છે એને
હા સાચી વાત છે, તમારી એટલે શું કેહેવાય મતલબ આપણેે કહી શકીએ કે પેલાના જે મોટા આપણા દાદા દાદી ના ઉંમરના જે પણ લોકો હતા એ લોકો હજી બી મતલબ એકદમ હેલ્ધી છે અને મારા જ દાદા દાદી ની વાત કરું તમને તો મારા જે દાદા છે ને એ આજે નાઈન્ટી ફાઈવ યર્સ ના છે પંચાણું વર્ષના તો એની આપણેે વાત કરીને તો એને આજની તારીખમાં કોઈ જ બીમારી નથી જેમ કે ડાયાબિટીસ છે. સુગર છે પછી ઘૂંટણનો દુખાવો કેવી કંઈ જ તકલીફ નથી અને અત્યારે પણ એ પેપર છે ને કચ્છ મિત્ર એ ચશ્મા વગર વાંચી લે છે, તો આપડે આમ શોખ લાગે કે ઘણું જ કહેવાય ને તો આજે ઘરો-ઘર બધા જ ટેબ્લેટ લેતા હોય છે. ન કેસ શુગર એન્ડ ડયાબિટીસ તો નોર અમલ છે બધા ના ઘરે બરાબર ને
હમ્મ-હમ્મ. હમ્મ-હમ્મ.
તો મારા દાદા અત્યારે બી એટલા હેલ્ધી છે, અને ચશ્મા વગર એ પૂરું કચ્છ મિત્ર વાંચી લે છે અને બીજું કે એને કાં જ તકલીફ નથી અને સેમ મારા દાદીનું બી એવું છે મારા દાદીને પણ કાઈજ તકલીફ નથી. શરીર માં એ બી એકદમ કવાય ને નિરોગી છે.
હમ્મ-હમ્મ. સારું ને પલ પેલાના નેો દાદા ને બધાને શું જાતે વાળીને જઈને જાતે મહેનત કરતા ને પોતાના હાથ પગ હલાવતા રોજ હમ પોતાનું કઈ નેને આપ રોટલો અને આપણે સુખીનો રોટલો આપણે એને થાળેમાં મળે. જેથી એને આપણે એને કઈ હા આપણે તમે ક્યાં સાંભળ્યું હશે કે ઈમાનદારી ના આપણેે સુખો રોટલો ખાઈ લેશું બે બેમાની ના બ રોટીના કરતા સારો હો ને અને પેલાના ડોગા જ માનતા કે જાતે મહેનત કરું જાતે કમાવું ને જાતે ખાવું બસ જ પોતાનો પોતે જાતે જ મહેનત કરીને એટલે સાર તો હજ સુધી એને એમનુંને કે એનું શરીર હજી સુધી તંદુરસ્ત નિરોગી એમ ક્યાં પણ બીને જઈએ ફરી કેરા કે એમના મારા જ દાદી નું એક્ઝામ્પલ તમને આપું છું, કે મારા દાદીને હમણાં એકદમ નિરોગીને એમ હમણાં ક પ્રોબ્લમ જી હમણા તમે એ ઉમર પૂછશો તો એમનું ઉંમર બ્યાસી કે ચોરાસી જેટલી ઉંમર છે એમની અને તો એ હજી સુધી ક તંદુરસ્ત છે આલી ફરીયાકેરાને અને આપ અમારા સાથેને પણ અ હલી રખી રને
બરાબર. અચ્છા. હા એ તો સારું છે ને કે આપણેે એ જ મતલબ કેવાનો તાત્પર્ય એક જ છે કે પેલાનો જે ખોરાક હતુ ને એકદમ સાચો હતો કે પોતાનું કામ કરવાનું આખો દિવસ કામ કરવાનું અને કેહેવાય ને કે સમય પર બરાબર જમી લેવાનું એ પણ સાચો ખોરાક અને અત્યારે તો કેવું છે કે કામ પણ ઓછું થઈ ગયું છે બેઠાડું જીવન છે અને પ્લસ એ આપડું ખાવાનું જે છે એ બી એકદમ હેલ્ધ થઈ ગયું છે અને કેહેવાય ને કે પીઝ બર્ગર એ બધી વસ્તુ કેવી છે કે એમાં અંદર બહ જ આમ મેંદા નો ભાગ હોય છે તો એ આપડા ડાયજેશન માટે જરાય સારું નથી બટ ખરેખર લોકોને આજે એજ ગમે છે
એજ કેવું છે ને બેન તમારી વાત સાચી છે સો ટકા સાચી છે આ બધું જંક ફૂડ ને એ ખાલી જીભ જીભ નો સ્વાદ જ છે એક ટાઈપ નો પછી અંદર શું જાય અંદર જઈને એનું શું થયું એ કોઈને નથી ખબર આથી આપણે જો આપણે હમણાં હાચો ખોરાક જેમ કે જે જેમ કે બાજરાના રોટલા ઘી ગોળ કઢી ખીચડી વગેરે વગેરે એ ખાલી જીભનો ટેસ્ટ હોય ને સ્વાદ એ બાકી એના અંદરને શરીર ના અંદર જઈને એને પછી એનું સુધાર કોઈને નથી રને આ તો ખાલી એ માણસ ને એ હમણાં એને અંદર એને મગજમાં બહી ગયું હોય કે જંક ફૂડ એને બહ સારું હોય ને એ પણ એ હચો ખોરાક ખ તો જંક ફૂડ વધારે સારું હો પણ ઈ લોકોને સાચી હકીકત ની ઈ નથી ખબર ને કે જંક ફૂડ ખાલી માત્ર જીભ નો સ્વાદ જ બીજું કઈ જ નથી તમે એને ખાલી બાજારના રોટલાને હાચો ખોરાક જે છે ને એ હમણાં કહો તો તમારું શરીર એને એકદમ સ્વસ્થ રહેશે અને લાંબા ગાળે સુધી આમ ટકી રહેશે અને આગળ હમણાં જમાનોને એવો છે તમને ખબર છે કે હમણાંની એને જનરેશન આમ એનું ઉંમર આમ ઘટતી જાય રહી ને વધવાથી વખત આમ ઘટતી જાય રને જેમ કે એને જો પેલાના ઉંમર ડોસા ના મોલા દાદા ને નેવું વર્ષથી ઉપર જીવી ગયા બરાબર હવેના લોકોના યુવાન ને એ બધા એના આમ સિતતેર સાહીઠ પાંચ પચાસ ના એના અંદર આમ ઉંમરને એ લોકોની ઘટતી આવીને
હા સાચી વાત છે ભાઈ તમારી એકદમ સાચી વાત છે તો એજ છે મેન તો કે પેલાનું ઉંમર છે ને એ પણ લાંબી હતી અને આજનું જનરેશન છે આપડી જ વાત કરીએ તો આપણે એટલું નથી જીવવાના જેટલા એ લોકો જીવી ગયા છે બિકઝ આજની રેણી કેણી ખાવા પીવાનો માહોલ જ આો બદલી ગયો છે તો મેન તો એઈ જ છે કે આજનું ખાણી પીણી બહુ જ આમ ખરાબ થઈ ગયું છે બટ લોકોને એઈજ ગમે છે
હમ હમ અને મેન પ્લસ બીજું આનામાં હું ક કહીશ કે એને મેઈન આજના જમાનામાં સ્ટ્રેસ વધારે આવી ગયું તનાવ ચિંતા હતાશા સ્ટ્રેસ તો એ બધું આવી ગયું એનાથી એને થોડુંક જીવનશૈલીમાં ફરક પડે ને પેલાના દાદા ને એ લોકોને શ કરતા એ લોકોને ક એટલું સ્ટ્રેસ નતું ને એને મંગલમાં એમ જતું ને કે વાડી જઈને આપણે કામ કરવું હોય કામ કરશું તો જ આપડા ઘરે રોટલા ગણાશે અગર જો કામ ન કરી આપે ઘરે એમ જનેને બેસી જશું તો કોઈ ખેર આવીને આપડું એને પણ ખેતરમાં આવીને કામ આપણા ભાગનું કામ ઈ લોકો નહી કરે આપણે પોતે જાતે જને મહેનત કરીને કરવું પડશે અને પોતાનું પેટ ભરવું પડશે આપણે એને કોઈ આપણે કોઈકને એમ કહીએ કેને તું એને જા તું મારા બદલેને આજે તું વાડી જા અને પછી રોટલા મને આવીને આપજે એમ તો થોડી ના હો અને ગીતામાં એજ કીધુંને કે તું એને ખાલીને કર્મ કરતો જાયને ફરની ચિંતા તું મા મૂકી દે અને જો શ હા સુખે હું આપીશ અને દુખી આપીશ અને એને એ એક વાક્ય મને હમણાં યાદ નથી આવતું
હા એ તો છે જ કે સુખે એ જ એ જ આપશે અને દુઃખે એ જ આપશે એટલે કરવા વાળું તો ભગવાન છે બસ આપણે તો કોઈને કોઈ વસ્તુ પર નિિમિટ જ બનીએ છીએ એ તો સો ટકાની વાત છે બરાબર
હમ હમ હમ અને ખાલી એને હું આજ આનામાં એને કહેવા માંગુ છું કેને તું ખાલી એને કર્મ કર અને મારો પરર વિશ્વાસ આપ વિશ્વાસ રાખ તું એને તુંને ધારી નહી હો એનાથી વધુ તને મળશે એને અને મેંને એક બુકમાં આે આજે જ બુકમાં વાંચ્યું હતું કે એને એનામાં બહુ સાર વાક્ય લખ્યું છે કે એનામાં એમ લખ્યું છે કે એને તું કરતા હોઈએ જો એને તું તું ચા ૈ પર હોતા વહીૈ જો મે ચાતા હું તું કર લગ વો જો મે ચાતા હું ફર દેખ હોગ વો જો તું ચાતા હૈ
વાહ જોરદાર હા ભાઈ તમારો આજનો ટોપિક બી આપણો એટલોું સારો હતો કે બહજ મજા આવી અને તમે જે અત્યારે છેલ્લું જે વાક કે કીધું એ તો મને બહુ જ ઇન્સ્પાયર કરે છે તો આ વાક્ય હું મારા જીવનમાં બી ઉતારીશ અને એનું પૂરેપૂરું પાલન બી કરીશ સો આજે વાત કરીને બહુ જ મજા આવી મને તમારાથી
મને બહુ મજા આવી ગઈ તમારાથી બસ આ ભવિષ્યમાં આવી રીતે જ ભલે ભલે ઓકે